હાય નિશા કેમ છે.
મેં સરસ કાવ્ય તું કેમ છે અરે ની નિશા
હમ.
તો કાલે જે ડ્રેસ પહેરી હતી ને બહુ જ સુંદર લાગી રહી હતી ક્યાંથી લીધી.
અરે થેન્ક યુ મેં એ ઓનલાઈન મંગાવ્યો હતો.
સાચે કઈ વેબસાઇટ પરથી?
મેં મિંત્રા પરથી મંગાવ્યો હતો હવે તો હું મોટા ભાગે શોપિંગ ઓનલાઈન જ કરું છું.
હા યાર હું પણ હવે ધીમે ધીમે ઓનલાઈન શોપિંગ તરફ જઈ રહી છું પણ હજુ થોડો ડર લાગે છે.
શા માટે? હવે તો બોવ સેફ થઈ ગયું છે.
એજ તો. એક વક્તે મેં એમેઝોન પરથી ટોપ મંગાવ્યો હતો. પણ જ્યારે આવ્યો ત્યારે કલર અને સાઈઝ બંને અલગ હતા.
હા, હા, હા. એ તો ઓલમોસ્ટ દરેક સાથે એક વાર થાય જ છે. પણ રિટર્ન પોલિસી હોય છે ને.
હા, પછી મેં રિટર્ન કરી દીધું. પણ મને થોડું ઇનકન્વીનિયન્સ થયુ.
એ સાચું છે. પર હવે રિવ્યુઝ વાંચીને ઓર્ડર કરવો જોઈએ. હું તો પેલા રેટિંગ્સ અને કસ્ટમર્સ ફોટો જરૂરથી જોઉં છું.
હા, એ તો હું પણ હવે ફોલો કરું છું. તુ બીજે ક્યાંથી શોપિંગ કરે છે?
ફ્લિપકાર્ટ પરથી અને બ્યુટી પ્રોડક્ટ્સ માટે નાયકા બેસ્ટ છે.
ઓ હા. નાયકા તો મેં સાંભળ્યું છે. શું ત્યાં ઓરિજનલ પ્રોડક્ટ્સ મળે છે?
હા, મોસ્ટલી જેન્યુન જ હોય છે ને ડીસ્ કાઉન્ટ પણ મળે છે.
ડિસ્કાઉન્ટ સાંભળીને તો મન જ ખુશ થઈ જાય.
સાચું છે. ખાસ કરીને ફેસ્ટિવલ સેલ્સમાં તો બોવ મજા આવે છે.
હા, દિવાલી સેલ્સ વક્તે મેં ઘણું બધું ખરીદુ હતું.
મેં પણ. એ વક્તે તો ઓલમોસ્ટ બધું હાફ પ્રાઈઝમાં મળતું હતું.
પણ એક વાત છે. ઓનલાઈન શોપિંગમાં ટચ એન્ડ ફીલ નથી થતું એ ખરાબ લાગે છે.
હા, એ એક ડ્રોબેક છે. પણ ટાઈમ બચાવે છે ને.
એ તો સાચું છે. મને મોલ જવાનો ટાઈમ જ નથી મળતો.
અને ઓપ્શન પણ બોવ વધારે હોય છે. એક જ પ્રોડક્ટના અનેક ડિઝાઇન મળે છે.
હા, એ તો છે. વેરાયટી તો ઘણું મ છે પણ ક્યારેક કન્ફ્યુઝન થઈ જાય છે.
ત્યારે ફિલ્ટર યુઝ કરવાના પ્રાઇઝ નું ફિલ્ટર છે બ્રેન્ડ છે કલર છે બધાના જ ફિલ્ટર કરી શકાય છે.
ઓ. એ તો મેં બહુ ઓછું યુઝ કર્યું છે હવે ટ્રાય કરીશ.
અને કેશ ઓન ડિલિવરી પણ ઓપ્શન હોય છે તો ટ્રસ્ટ વધે છે
હા એ મને ગમે છે ઓનલાઈન પેમેન્ટ કરતા થોડું ડાઉટ રહે છે
પણ હવે યુપીઆઈથી પેમેન્ટ પણ સેફ છે
હા હવે તો હું પણ ગૂગલ પે યુઝ કરું છું
સેમ યાર બહુ જ કન્વીિનિયન્ટ અ્ છેા
એક વાત પૂછું તું રિટર્ન પ્રોસેસમાં ક્યારે પ્રોબ્લેમ આવી છે
એક વખતે આવી હતી જયારે ડિલિવરી બોય સમય પર આવ્યો નતો પછી પણ કસ્ટમર કેરને કોલ કરીને સોલ્વ થઈ ગયેલું
હા કસ્ટમર સર્વિસ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે
એબ્સલ્યુટલી અને પેકિંગ પર જોવું પેકિંગ પર જોવું જોઈએ એક વખતે ફ્રજાયલ આઈટમ ઓર્ડર કર્યું હતું પણ પ્રોપર પેકિંગ જ ન હતું
પછી ડમેજ થું
થોડુંક થયું હતું પણ રિપ્લેસમેન્ટ મળી ગયું હતું
સારું છે ઓવર ઓલ તને ઓનલાઈન શોપિંગ ગમે છે
હા બહુ ગમે છે ટાઈમ સેવિંગ છે વેરાઈટીસ હોય છે ઓફર્સ હોય છે બધું મળે છે
મને પણ હવે કમવા લાગી છે પેલા જ એટલો ડર નથી રહ્યો
બસ થોડું સ્માર્ટ શોપિંગ કરવું જોઈએ
હા રિવ્યુઝ વાંચવા ટ્રસ્ટ સાઇટ પરથી ઓર્ડર કરવ
હા અને ફેક ઓફર થી દૂર રહેવું
સાચું છે એક વખત ઇન્સ્ટાગ્રામ એડ પરથી ઓર્ડર કર્યું હતું પણ પ્રોડક્ટ નહોતું આવ્યું
ઓ હા એટલે હું મોસ્ટલી ટ્રસ્ટેડ એપ પર જ યુઝ કરું છું
પસન લોન્ડ બ્રો
હા સેમ બધા અનુભવથી શીખે છે
ફ્યુચરમાં પણ ઓનલાઈન શોપિંગ વધારે વધશે એવું લાગે છે
ડેફિનેટલી ટેકનોલોજી વધી રહી છે તો લોકો બિઝી થઈ રહ્યા છે તો ઓનલાઈન શોપિંગ જ બેસ્ટ ઓપ્શન છે
હા અને હવે તો ટ્રાય બિફોર યુ બાય જેવી ફીચર્સ પણ આવી રહી છે ને
અને હા નિશાતું તો હવે પૂરી ઓનલાઈન શોપિંગ શોપ પર બની ગઈ છે લાગે છે
એશિયા રીતે
હા તો તું એ મોલ જવાનું બંધ જ કરી દીધું હશે ને એટલે
હા પણ હવે ક્રાઉ બહુ એનોઈંગ લાગે છે પાર્કિંગ પ્રોબ્લમ વેટિંગ લાઈન ઓનલાઈન બધું ઈઝી છે
એ તો સાચું છે પણ ફ્રેન્ડ સાથે શોપિંગ શોપિંગ જવાનો ફન કોઈ અલગ જ હોય છે
હા એ એક્સપિરિયન્સ મિસ ન થાય કોફી પીવી ટ્રાયલ રૂમમાં ફોટોઝ લેવા
એક્ઝેક્ટલી ઓનલાઈન એ મજા નથી
પણ ઓનલાઈનમાં કન્વીિનિયન્સ છે ઇમેજ તું બેડ ઉપર બેઠી બેઠી શોપિંગ કરી રહી શકે
હા એ તો બેસ્ટ પાર્ટ છે એક વખતે તો હું રાતે બે વાગે શોપિંગ કરતી હતી
હ વટ લેટ નાઇટ શોપિંગ ઇઝ ધી બેસ્ટસ્ટ થેરેપી ફોર વુમેન
અને પછી સરે રિગ્રેટ પણ થાય છે
હા હા મેં આ શુ ઓર્ડર કરી દીધું
તારા સાથે ક્યારે એવું થયું છે કે ઇમ્પલ્સ માં કઈ ઓર્ડર કરી દીધું હોય
બહુ વખત એક વખત મેં સેલમાં ફાઈવ ટોપ્સ ઓર્ડર કરી દીધા પણ એકચુલમાં મને માત્ર એક જ જરૂર હતો
હમ પછી
ત્રણ રિટર્ન કરયા બે રાખીયા.
ગુડ રિકવરી.
તું કઈ એપ્સ પર લાઈક તારી ફેવરેટ એપ કઈ છે?
મોસ્ટલી એમેઝોન અને ફ્લિપકાર્ટ અને ક્યારેય મિંત્રા પણ.
સેમ યોર ફેશન માટે તો મિંત્રા જ બેસ્ટ છે મીશો યુઝ કરે છ તું?
નઈ સાંભળ્યું છે.
એક વાત કહું? મને રીવ્યૂઝ પર ટ્રસ્ટ કરવું ક્યારેક ડિફિકલ્ટ લાગે છે.
કેમ?
કારણ કે ફેક પણ તો હોય શકે ને?
હા એ સાચું છે તેથી થોડું ડિટેલ રિવ્યુ વાંચું છું સ્પેશિયલી જે લોકો ફોટો અપલોડ કરે છે.
હા એ સાચું છે રિયલ ફોટોઝ જોઈને પરફેક્ટ આઈડિયા આવી જ જશે.
તે તો મને વર્સ્ટ એક્સપિરિયન્સ થયો હતો.
વોટ? શું થયું હતું?
મેં ઇન્સ્ટાગ્રામ એડ પરથી ડ્રેસ ઓર્ડર કર્યો હતો ફોટોમાં તો પ્રિન્સેસ ડ્રેસ જેવો લાગતો હતો.
અને એકચુઅલમાં?
એક્ચયુઅલમાં કપડાંની ક્વોલિટી સૌથી બેકાર હતી એની સિલાઈ પણ સૌથી ખરાબ.
ઓહ નો! તો રિટર્ન કર્યું?
રિટર્ન ઓપ્શન જ નહોતો ટોટલ સ્કેમ.
એ માટે હું અનનોન સાઇટ્સથી ઓર્ડર જ નઈ કરતી.
તને ડિલિવરી લેટ થાય ત્યારે ઇરીટેટ નથી થતું?
બહુ થાય છે પણ ખાસ કરીને જ્યારે અર્જન્ટલી કાઈ જવાનું હોય ત્યારે જ.
સેમ, ટ્રેકિંગ મેં તો ટ્રેકિંગ પેજ રિફ્રેશ કરતી જ રહી જાઉં છું.
એકચુલી આઉટ ઓફ ડિલિવરી જોઈને એક્સાઈટમેન્ટ લેવલ હન્ડ્રેડ પરસેન્ટ.
અને જયારે ડિલિવરી બોય કોલ કરે ત્યારે
મેડમ એડ્રેસ કન્ફર્મ કરો.
અને હું પેનિકમાં ડાયરેકશનસ આપું.
તને કેશ ઓન પેમેન્ટ ફાવે કે ઓનલાઈન પેમેન્ટ?
સી ઓ ડી વધારે સેફ લાગે છે.
હવ મોસ્ટલી ઓનલાઈન પેમેન્ટ કરું છું ગૂગલ પેથી જ કરું છું.
હા હવે યુ પી આઈ ઇઝી બની ગયું છે.
એક વખત મેં શૂઝ ઓર્ડર કર્યા હતા
પછી?
તો ફોટોમાં વ્હાઈટ હતા ને બટ એકચ્યુલી ઓફ વ્હાઈટ યલોઈસ આવ્યા.
હો ઓહ માય ગોડ!
અને આ રિટર્ન પણ રિજેક્ટ થઈ ગયું.
બેડ લક.
તું વિશલિસ્ટ યુઝ કરે છે?
હા હું પેલા વિશલિસ્ટમાં એડ કરું પછી વિચારું કે ખરેખર જોઈએ કે નહીં.
પાર્ટ મૂવ
ફેસ્ટિવ સેલ્સમાં તો શોપિંગ કંટ્રોલના બહાર જ થઇ જાય છે.
એસ્પેશલી દિવાલી સેલ.
અને ડિસ્કાઉન્ટ જોઈને લોજિક બંધ થઈ જાય છે.
ફિફ્ટી પર્સન્ટ ઓફ એટલે તો તરત જ લઈ લેવાનું.
નેક્સ્ટ ટાઈમ આપણે ટુગેધર ઓનલાઈન શોપિંગ કરીએ.
એકચુલી મળીને જ શોપિંગ કરીશું, ચાલ.
ચાલ, બાય.